હલો હાલો
હમ્મ બોલો શું કરો છો અનિતાબેન હા હા આયો આયો
બસ જો બસ બેઠીતી વિચારાયો કે તમને કોલ કરું
હમ્મ હારું થયું ને તાર યાદ કરયાનીક આ જમનામા કોઈ યાદ કરે કોઈ એકા બીજે અમુક જ લોકો એવા હોય સ્પેશિયલ તે યાદ કરે. હાચી વાત એટલે જ કઉ છું સ્પેશિયલ લોકો હોય જે કા બીજીને યાદ કરે એમ.
હા અમે જો મેળામાં ફરવા ગયા હતા. અહંયા અમાર ગામમાં મેળો ભરાયો હતો ને તો.
એવું એમ ગામમાં એટલે કય આગળ
એ તો અમદાવાદ બાજુ નું ગામ છે.
હા હા હા હા હા બરાબર હમ્મ હમ્મ હમ્મ બરાબર
મજા આવે ફરવાની હ મેળામાં.
હાચી વાત છે હા મેરાની તો વાત જ અલગ હોય. હમ્મ
ચકડોળ માં બેઠા હતા પછી બ્રેક ડાન્સ માં બેઠા તા
હાચી વાત છે. પણ મેરો વસ્તુ જેવી છે ને કે એવું નહી કે બાળકો માટે નાના મોટા બધાયને ઇવન બવ એજ્ વારા હોય ઘયડા લોકો એમનેય મજા આવી જાય એ વસ્તુ જ એવી છે કે એમને અમે ખાલી તમે પૈસા ના વાપરોને તો એમને એમ ફરી ના આવો ને તો એ તેમ અલગ જ લાગે એમ મજા આવે એવું.
એ તો છે જ હા મેળામાં ફરવાની તો બોવ મજા આવે. અત્યાર બધા ઓછે થઇ ગયા નહી તો તો પેલા તો મહિના માં શું અઠવાડયે કઈક ને કઈક તો મેળા હોય જ અને પેલા તો ફરવા માટે ફોન પાર્ક કશું હતું નહી તો બધા ખાલી મેળામાં જાય એટલે એનો તો મજા જ પડી જાય. અને રાઈટ્સ પણ આટલી ઓછી આ મતલબ આટલી બધી ના હોય ને પેલા તો ચકડોલ ને બધું ઓછું ઓછું હતું એટલે પેલા તો શું ફેમિલી સાથે અઠવાડિયામાં એક વખત તો કંઈક તો મેળામાં જવું જ પડે.
હાચી વાત હમ્મ એમને મે આપડા આપડા ઈન્ડિયામાં ખાસ કરીને તો ગુજ રાતમાં મેરાઓ તો બહુ પ્રખ્યાત છે ઠેર ઠેર એટલે પાછી એનું પાછી એક સમય હોય હ કે આ આટલા દિવસ નો અહીં હોય પંદર દિવસ કે મેક્ઝિમમ વીસ દિવસ નો તો અહી પ તે એટલે પાછું બીજે લાગવાનો જ હોય એ સ્ટોલ બીજા ગામમાં એવું ગામે ગામે એમ કરીને વા રો આવતો હશે મને તો એવું લાગે.
હા તહેવારોમાં મેળા હોય તિથિમાં મેળા હોય અને આપડા ગુજરાત માં તો સૌથી મોટો મેળો વવથાનો
વવથાનો હાચી વાત એતો જોરદાર બધા એવું કે એ એ મેરો એવો છે ને કે અમે એવું કશું એક વસ્તુ એની હોય કે જે મળતું નહી હોય તંયા મોસ્ટલી બધી વસ્તુઓ મલતી હોય. અને પછી તમે એક વાત નોટિસ કરી કે મેરામાં એવી એવી વેરાયટી વેરાયટી વાળી નવી નવી વસ્તુ બધી મલતી હોયને કે આપણને લેવાનું મન થાય એમ ખરીદવાનું મન થાય એમ
હમ્મ મન થાય.
હમ્મ
મેળા માં જઈએ એટલે ફુગ્ગા અને રમકડા અને છોકરાઓ કેવી જીદ કરી લેવાની.
હાચી વાત છે એજ ને તો આ બીજા નંબરમાં હું વાત કરું છ ધર્મજ ન મે કેટલો જોરદાર બુદ્ધિ રાયડો ની વાત કરું ને તો ચકદોડો હોય અંદર પેલી ડીસ્કપ રગાવી હોય છે પછી કઈક લિસ્કો ડન્સ કેવું કઈક કેવું બધું પછી મોત નો કૂવો એ બધું દૂર જોરદાર અલગ અલગને પાછી એ નને કે રાયડો ના પૈસા વધારે અંદર બેસવાના એ બહુ ટિકિટ હો જ નથી મેક્ઝિમ કઈક પચ રૂપિયા જેવી હોય છે મિનિમમ દસ થી ચાલ થાય દસ વીસ તો આ નાના નથી છોકરા એરોપ્લેન ને બધું હોય એનું હોય છે બેસવા એક કોર્નર હ એક કોર્નર એનું હોય બધું એટલે એક બાજુ એવું બધું હોય બહુ જ મોટો બહ જ વિશાળ જગ્યામાં એ મેરો ભરાય છે પછી એક બાજુ બધું ખાવાનું બધું બું મળતું હોય જોકે મેરામ તો આપણે ઓછી વસ્તુ બેવી બધી ખાઈએ પણ આ તો પેલું પોપકોન ખાવાની મજા આવે ખબર ગરમ ગરમ મળતા હોાય હ પછી બુધ બાર એ તો હ નાની હતી હજુ આટલી મોટી થઈ ને તો અમાર બાજુ કોઈ બહાર વેચવા આવે ને તો હું લઉં છું જ
એટલે મેળા તો શું આપણે મજાની સાથે ધાર્મિક વસ્તુ પણ થઈ જાય જોડે એમ કારણ કે મંદિર આય ત્યાં જ હોય મતલબ એટલે આપડે જતા સૌથી પહેલા પગે લાગવાનું પછી મેળામાં ફરવાનું એમ
તો અહી જલારામ નું મંદિર છે જલારામ બાપાને
જેટલી પણ જગ્યા એ મેળા હોય ને એ તહેવારો એમાં છે એટલે મંદિર તો હોય જ
હાચી વાત છે
તણ નો મેળો હોય એ તો ફેમસ છે
હાચી વા છે અને ધર્મદ ના વરામ તો બાપા બધી કટલરીની વસ્તુ જેમ કે આપીનો લ પોલીસ વીટી પછી પગેચ ભરવાના ચંપલ પર્સ સ્વેટર મોજા એટલું બધું મળતું હોય ને અલગ અલગ આપણને તો એવું થાય કે શું લઈએને શું ના લઈએ એમ એવું ચંપલ તો આપ આપણે એક જોડી લેવા ગયા હોય ને એટલી વેરાયટીમાં હોય કે બે જોડી લઈ લએને તો આપણને ઓછા પડે પછી ઘેરાઈ ઉ થાય કે તો એ આપણે આટલ જ લીધું બોલા એવું થાય પાછ
પછી પેલું જાદુ નું જોવા મળે
હમ જાદુગર સરકસ હોય ને જાદુગર બધું હમ એ જાદુગર વાળું તો અમાર આ બાજુ મેરો આણંદ બાજુ હોય ને લંભેલ ન મેરો એમાંય બહુ જ અને પાછું એમ જ કેવ હોય તમામાં ઘર પાછું જે મેરો ભરાય ને ત પાછળની જ સોસાયટીમાં હતું ને આગળ મંદિર હતું તો મંદિરમાં જ હનુમાન દાદા ના
તો ઊનમાં ભાઈ તો મેરા દિવસ માં ત્રણ ચાર વાર જતા જ હતા ખાલી જઈને ઓટો મારીને
હા ખાલી પબ્લિક જોવા જવાનું એમ
અને એટલે નાના હતા તારતો તારતો બધી રાયડમ બેહી નાઈને પછી જાદુ ઘર વારો હતો તો છે ને જોયેલું હોય પણ આપણું મગજ એવું બાળકો ન હોય ને એ વખતે તમે કઈ બહુ મોટા નહતા તો પાછું એ જોયેલું હોય તોય જોઈ ના એવું અને એમાંમાં મમ્મી કશું નાાગે છોકરા ખુશ થાય એમ ભાઈ રોજ રોજ કઈ મેીરો રહેવાનો હતો પળી જ રેવાનો છે એવું હમ એવું છે બલું
પણ અત્યારે પણ અમુક લોકો કોને ફોન એક્ટિવિટીસ વધી ગઈ છે ને તો મેળામાં બધા અમુક લોકો ઓછા જાય એમ.
ઓછા જય હા સાચી વાત છે પણ એટલે એવું જ છે કે અતારની જનરેશનને ખબર નહિ ગમે જ નહીં પણ આપણા બધા જેવા પહેલાના લોકો હોય ઓગણીસો ના બે હાજારની સાલ લોકોને તો ગમે જ જવું એમ. એવું એટલે અને પાછું કે કેવું કે આ બધું ખબરું નામને બમ ને બધું કે બધું લખા વાળા બેઠા હોય નઈ મેળામ બધું અલગ અલગ પેલું મશીન થી નામનેવું હ ટેટું પડવા.
ટેટું પડાવે નામ લખાવે ને પેલા તો નામ લખાવાનું જ ચલણ વધારે ચાલતું હતું. એટ ટેટુ કરતા તો બધા નામ ને અક્ષર ને એવું જ લખાવે.
અને મેરામ તો એક તો પોપકોર્ન એક પાપડીની લોટ, પાણીપુરી અને ચણાચોરી એ એ ચાર પાંચ વસ્તુ તો ફિક્સ જ હોય કે ગમે તે મેરામ જોવા મળે જ.
હા એ તો જોવા મળે છે બધી જગ્યા.
હમ્મ એવું છે અને જે ખાવાની વસ્તુ વસ્તું હોય ત ગુજરાતી લોકો પાછા ના પડે.
બધું ટેસ્ટ કરી.
હમ્મ અને અતારના છોકરા મેરાન જગ્યા ફન ફેર ન આમ આપી દીધું અમાર તો અહીંયા આ બાજુ વિદ્યાનગર બાજુ તો મેરા ન કહીએ ને તો અમુક જ આખા વર્ષમાં ખાલી ત્રણ ચાર મહિના જ નહી હોતો હોય. બાકી ફિક્સ જ છે બધી રાઈડોય હોય. આમ જોડે બધું મસ્ત મસ્ત અલગ અલગ જાતની વસ્તુઓ બધી મળે કટલરી ને એવું બધું. એવું ફેર ભરાય છે. એટલે મેરા જેવું જ તમને લાગે એમ.
બરાબર.
અતાર ત્યા જલ પરિવારોને એ બધું કેટલું નવું નવું નીકળ્યું છે.
હા એ તો બધું સારું સારું નીકળ્યું છે.
હમ્મ.
સારું ને જેટલું સાર સારું નીકળું એટલું વધારે મ
મજા આવે છોકરાઓને બધા જ મજા આવે આમ ક ટાઈમ પાસ એવો કરે દેને કેમ કે બિચારા આખો દિવસ સ્કૂલ ને એવું જતા હોય સ્કૂલ થી આવીને ટ્યુશન હ ય એટલે આવું કઈક ફરવા લઈ જઈએ તો એમને સારું લાગે. કે ભાઈ બોર નહી થતા એ લોકો એમ.
હા એ તો છે જ. અને પાછું મહિનામાં ધ્યાન પણ રાખવું પડે વધારે.
ધ્યાન રાખવું પડે હા એ તો સાચી વાત છે ભાઈ. ચો ચોરી થાય ને છોકરા ને ભાઈ ભટકી જાય કઈ.
હા.
હાથ વાત છૂટી જાય. હા પછી પાછું લેવા જાય બધા હાચી વાત. એ તો હારું વિચારકોને હત મત છોકરું માળ કાન કોક ને હોશયાર હોય તો તઈ જઈને કે કે ભાઈ આવ્યું ના હોય તો બગવા જાય ને. વધી ભીડમાં.
હા એ તો છે જ ને.
ખાસ કરીને તો અત્યારના છોકરાને એટલે જ મેળામ જવાનને ગમે ભીડને લીધે જ.
હા પણ આપણને તો ભીડ ના લીધે જ વધારે જવાનું ગમે કેટલું બધું માણસ આવતું હોય ફરતું હોય ખાલી મેે તો ના ગમે
ધક્કા બક્કા વધારે મારે પાછા.
હાં
હમ્મ બહુ થાય બાપા મેરામ તો એવું બધું પણ એ એ કહ્યું ને કે અતારની જનરેશન ને પેલા ના બહુ વધારે પડતું જ ગેપ થઈ ગય. કેમ કે આ લોકો આ બધું એકલું જ રેવાનું ગમે અને વધારે પડતો એકલો જ ટાઈમ પસાર કરે જ્યારે આપણા જેવા લોકો
ટોળામાં જ રમ્યા હોય રાતે બધા આપડા મિત્રો જોડે રાતે ટોળામાં બધી નવી નવી ગેમો રમી હોય એટલે આપણને એવું જ ફાવે વધારે એમ
એજ ને આપણને એવું થાય કે આપડું બહાર ક્યારે નીકળીએ
આપણને ગરમા ગરમાં ના ગમે મારે એવું જ છે જો અત્યારે છે ને બધા ને એવી રતે એવું હોય હું જોઉ કે ભાઈ ફોન જોડ વધારે લોકો ટાઈમ પાાસ કરતા હોય પણ હું મારો ફોન કેવું કે જરૂર પડતો જ હું વાપરું છું કે ભાઈ મારે કોક ન ફોન આવ્યો કે ભણવાની વસ્તુ હોય કેવી રીતના કોઈ વોટ્સઅપ પર કછી કોઈ જો વાત ચાલતી હોય બાકી તો મારો ફોન હું બઉુ હાથમાં લવાજ નઈ કે મને એવી કેવા જ નહી કે હું ગેમ રમું કે ભ સોંગ સાંભળું કેવું કશું નહી એવું નહીિ કે એ જાણી જોઈને પણ મને એવી નહી આ તો કો ક રે રેર કેસમાં એવું કઈકને એવું બંગાયું હોય ને આપડે બેનમાં જતા હોય તો હેન્સપથી સાંભળી લઈએ બાકી તો મને એવી આદત નહીં ગ બેમ રમને એવું
હમ મેળામાં જવાનું તો કેટલું સારું કેવાય એમ આપણને મન ફ્રેશ થઈ જાય નવી નવી વસ્તુ જોવા મળે
સાચી વાત છે બહુ મજા આવે મેરા ની તો વાત જ આપડ ગુજરાત ની તો અલગ જ છે એક દિવસ આવજો ને તમે આ બાજુ હું ધર્મત મિરામ તમને લઈ જઈશ
પાકો પાકો આઈશ આઈશ એ બાજુ તમે પીપળાઓ નો મેળો જોઈ લો પછી એક બીજો ઘણા બધા મેળા જોયેલા છે અને આ બાજુ તો ફેમસ સૌથાને તમે જોય
બહુઠા સાચી વાત છે હા તે બવઠા ન ઉ મેરો એક ધર્મ જ મેરે એક કમાં બલ નમેીરો ફેમસ હોય એવું બધું પછી આ બાજુ ફાગવેલ નો મેરો છે બહુ બધા આવા બધા મેરાાઓ છે અને એવા તો કેટલાય હશે હ પણ કેટલાય હશે પણ આપડે આટલાથી જ જાણીતા છે એમ આપડે મારે ઘડીએ જતા હ એજ ને તમને કઉ તરણે તરણ ન મેરો ના બધું સાંભળરેલું છે કોઈ દિવસ ગયા નહી એવું પછી આ વાત ું હા હું એક મેરામ ગઈ હતી ભળભુંજ ના મેરો એ જે પેલોું અઢાર વર્ષે ભરાય હા અને એમાં કઈક ભગવાન ની. શ્રદ્ધા છે કેમ કે એ વખતે હું બહુ નાની હતી એટલે મને નહીં ખબર ભાઈ મેરામ ફરીને આપણે પાછાયએલા દર્શન બશ બધું કરી તું પણ મને બો કહાની યાદ નહી પણ એ કઈક ભગવાન ના શંકર ભગવાનુ જ કઈ મંદિર છે અને પાણી એવું બધું આવે છે. અને અઢ દર અઢાર વર્ષે એ મેરો ભરાય તો હુ નોની હસું તા ગઈ સીધ અઢાર વર્ષ. હવે થશે તાર મેરો આવશે.
બરાબર ચોક્કસ ચોક્કસ એ તો મેં પણ જઈસ હવે તો.
હા હા ચોક્કસ જજો હું તમન યાદ કરાઈશ.
પાકું પાકું સારું સારું હ મુકું ફોન. હા.